હલો. હલો હ
હલો.
મારો અવાજ આવે છે? બસ મજામાં છો, તમે કેમ છો?
બરોબર. નાસ્તા પાણી પતી ગયા? હવે હવે આવે હવે આવે
ક્યારના પતી ગયા હઉ, સાડા પાંચ હા સાડા પાંચ વાગે કરી લીધા
તો હવે કર લીધો, જો ઢોસા ઉતરે છે તો બાબો ખા ખાઈ લે પછી કરી રસોઈ પાણી
હા સાચી વાત છે હા, ત્યાં સાંજ નો જમવાનો ટાઈમ
ને ફૂલ પવન ફૂલ છે, પણ એમાં શું થાય કે આપડે રવેશમાંનમ બેસીને તો પવન ફુલ આવે, બાકી ઘરમાં થોડી ગરમી જેવું લાગે આપણનેમ હમમ તમારે ત્યાં હલો. હલો. અવાજ આવી રહ્યો છે મારો તમને હલો હલો હલો